બસ આ જ જમીને ઉભો થયો હમણાં, આજે થોડું લેટ થયું જમવામાં, બહાર ગયા તા ન અમે.
હા, હા. શું બનાયું જમવાનું?
અમારે ઘેર આજે છે ને ગવાર ની સબ્જી હતી, રોટલો, અને દહી વાળું કરેલું.
ઓહ ગવાર નું? તન ભાવે ગવારનું દહીંવાળું?
ભાવે ને. અમારે ઘેરે આમ તીખું એવું થોડું બનાવે ને તો મજા આવે ખાવાની. મારા ઘરે દઈ વારુ તો પેલું તુવે રીંગણ બટાકાનું બને, દૂધી ની સબ્જી બને, પ છી રીંગણ ના પેલું એ હોય ને ભરેલા રીંગણ બનાવે ને તો એમાં પણ આમ મસ્ત ગ્રેવી જેવું શાક બનાવા
એવું નહી દહીં વાળું કઈ બને?
હા એ દહી વારું જેમાં દહી જ નાખે અંદર. તઈથી બેટર અને મસ ચાલો આમ પ્રિપેર કરીને પછી આમ અહ રબડી જેવું બનાવે આમ.
હમ્મ, સમજી લેઇ. બરાબર મેં ખાધું જો ને આન અહ અહ ટમેટા બટા શાક, ખિચડી, છા પાસ ભાકરી.
ટામેટા બટાકા અમારા પરમ દિવસ જ બના્યા હતા અમારે.
અમ્મ હમ્મ. મ
ટામેટા બટેકા હા પછી હા ટામેટા બટાકા બટર વાળી રોટલી અને અહ વઘારેલી ખીચડી. પેલી છાશ હતી અમારે ઘરે સેમ એવું જ હતું અમારા ઘરે ઈ.
મજા આવે નહી ખાવાની?
હમ્મ. મ
તને રોટલો ભાવે કે રોટલી ભાવે?
બંને ભાવે બંને.
હા, હા.
અમારે ઘેર પેલી શું થોડી જાડ્ડી એવી રોટલી બને ને આમ બટર વાળી તો મજા આવે ખાવાની એના જોડે. પેટ ભરાઈ જાય મસ્ત. હા, અને અત્યારે શિયાળા અરે ઉનાળામાં શું કેવાય? ફ્રૂટ સલાડ ને એવું બનાયું તું આજે, મમ્મી એ.
ઓહ હો, હો, હો ફ્રૂટ સલાડ
હમ્મ-હમ્મ આવજે-આવજે, મૂકી રાખ્યું છે તાર માટે આવજે. મૂકી રખાવાય રખાવડાઈશ. એમાં મતલબ હું હમણાં છે ને ચારેક દિવસ પેલા બહાર ગયો હતો ને ડીમાર્ટ સાઈડે તો ત્યાંથી પેલું એ લા વતો કસ્ટર્ડ પાવડર, મેં મમ્મીને ફોન કર્યો તો ને તો મમ્મી એ કીધું કે કસ્ટર્ડ પાવડર લેતા જ આવતા. તો આપણે ફ્રૂ ફ્રૂટ સલાડને એવું બનાઈ. હા. તેમાં પછી એ લાયો હું, અને દૂધ લાયા તા, અને પછી અહ ચીકુ, પેલું હા. કેવાય એપલ પછી દ્રાક્ષ, અને એ બધા ફ્રૂટ બીજા એક બે ફ્રૂટ એવા લાઈન છે ને બનાના ને બધું, કેળું ને એ બધું નાખીને બનાયેલું.
હમ્મ.
હમ્મ. ઠંડુ થાવા મૂક્યું છે અત્યારે, હમણાં જસ્ટ હમણા બનાવ અડધો કલાક
રેગ્યુલર જ્યારે બનેને તો અંદર સફરજન છે, પછી કેળું છે, પછી એ દ્રા ક્ષ તો અમે દાડમ છે, ચીકુ છે, આવ આવા બધ ધા નાખીએ તો અમે લોકો નાખો અંદર.
હા બધું એવું બધું જ નાખીએ, દાડમ, ચીકુ, પછી એપલ હોય, બનાના હોય, અહ મેંગો હોય, મેંગો તો જોકે હજુ એટલું આવ્યું ને કાચી કે કાચી કેરી હજુ આવે છે. માર્કેટ માં તો
હમ્મ-હમ્મ. મેંગો થીન મસ્ત લાગે હો મેંગો થી. મેંગોથી મસ્ત ફ્લેવર આવે.
એ હજુ પેલી બદામને એવી કેરી હશે ને પાકી કેરી આવે ને તે બધું નાખશે અને પેલા પ ડ્રાય ફ્રુટ ને એવુથ નાખીન બનાવશે પછી. થોડું ફ્રૂટ સલાડ જેવું આમ. થોડું પેલું શ્રીખંડ જેવું જ લાગે પછી. બંને આમ બંને રીતે ખવાય જો કે. ઠરાવા મૂકી દીએ આમ, રોસ્ટ કર દીએ તો આઈસક્રીમ જેવુ થઈ જાય.
સાચી વાત છે. અને કસ્ટર પાવડર હોય એટલે સેવૈયા બહું ભાવે છે. સાંભળ્યું છ તે?
હમ્મ-હમ્મ-હમ્મ. પેલા એની આપડે શું કેવાય? સોજીની પણ હોય છે ખબર એની? જાડી જાડી સેવ હોય છે, પેલી હોળીમાં ખાવાની હોય, મીઠી સેવ બનાયને.
હા, હા એવી અમારે બનાવે મુસલમાન લોકો. એ લોકો આપવા આયા ત અમને.
એ લોકો ન કઈ અલગ કે અને મતલબ એ સ્વીટ ન કઈ નામ જ અલગ છે એનું. સેવૈયા તો આપણા નની કેતા સેવૈ ક એ લોકો કઈ અલગ કય ને.
ના એ લોકો કે છે, એટલે એ લોકો તો આ લોકો જેલા ને એ લોકો સેવાય છે, મુસલમાન છે ને તો બી.
તો એમને પૂછ્યું એ લોકો કેવી રીતે બનાવા, આપડે પણ એ રીતે બનાવીએ મતલબ એ લોકોનો ટેસ્ટ અલગ જ હોય એ લોકો બનાવે ને તો, અને એમના રોઝાન એવું ચાલતું હોય ને, હા. તેમાં મતલબ એવું કેવાય કે એ લોકો રોઝાને એવું રાખીને બનાવ ને તો એનો ટેસ્ટ જ પછી જમવાનો અલગ હોય એમ આખો.
જોરદાર આવે ભાઈ મે પ લ પી .
હા એ એ લોકો કેવી રીતે બનાવે? એમ.
એ લોકો પેલા તો છે ને, અ દૂધ મેન તો છાટું કર એકદમ પણ એની અંદર છે ને એ લોકો અમૂલ પાવડર નાખે. અમૂલ પાવડર નાખીને હ કરે, દસ વાડો આવે છે, હા વ્હાઈટ કલર નો ગ્રીન કલર નો આવે બાર થી અંદર વ્હાઈટ હોય. એનો ટેસ્ટ બહુ આવે.
હમ્મ.
પછી એની અંદર સેવ નાખી દેવાની, ઈલાયચી એ લોકો એવું ઈલાયચી બોવ મસ્ત
ઈલાયચીનો યુઝ કરે એ લોકો, હા ઈલાયચી થી સ્વાદ અલગ આવે.
જો હોય તો બાકી એનાથી વધારે સારું ટેસ્ટ આવે. પણ કાલે જે
કેસર થી પણ પછી પેલું એનાથી જ એ મતલબ પેલું પાવડર થી આમ થોડું ગ્રીનિશ થઈ જાય છે, ખબર આમ દૂધ આમ પાવડર વાળું.
ગ્રીન ના થાય, કેસરી કલરનું થઈ જાય.
આમ અત્યારે અમે બનાવતુંને તો થોડું આમ ગ્રીન કલર જેવું થયેલું. અમે પેલું કસ્ટર્ડ પાવડર થી બનાયલું ને તો.
કસ્ટડર તો યેલો કલ અહ યેલો જેવો થોડોક ડાર્ક કલર આવે યેલો નો.
આમ તો થોડું કઈ વધારે, વધારો ઓછું નખાઈ ગયું હશે કઈ, હા ટેસ્ટ જોવાનું મેન તો. જો કઈ પડી ગયું હશે.
ફગસાલ ને એકદમ. ખાવા ના ખાવા લાયક બી ચિત્રી ચડે એવું તલો હ હ ખાલા ગરમ હોય એટલે ખાલી ગરમ હોવું જોઈએ.
હમ્મ ટે ટેસ્ટ આવો જોઈએ ખાલી હા ટેસ્ટ આવ જોઈએ, બીજું શું શું ખાધું?
બીજું એ તો આવાજ
કાલ લગ્નમાં ગયા તો તો શું હતું ત્યાં?
તો હત હું કહું ને ટું હતું પનીર નું નું શાખ હતું પેલા તો.
હમ્મ એ ને સ્ટાર્ટ થી કે સ્ટાર્ટરથી સ્ટાર્ટરમાં શું શું હતું?
સ્ટાર્ટરમાં છે ને, પેલા તો એ લોકોને બે સૂપ રાખ્યા હતા, એક ચીઝ વાળું કોઈ વ્હાઇટ કલરનું સૂપ હતું તેનું નામ નઈ યાદ અને જે બીજું સૂપ હતું ને
સુપ સુપમાં ચીસ! શૂપમાં ચીસ
ચીઝ, ચીઝ વાળું એકદમ વ્હાઇટ કલરની યુનિક ફ્લેવર
અ મતલબ પેલું પા આપણે પાસ્તા ખાઈએ ચીજ વાળો પાસ્તા.
હા હા હા, હા પણ આની અંદર લાગ લ ના ચીઝકીપ નાખાવા. બઉ સુપર અને એ અંદર છે ને પે વેજ હું ક ને પેલું ગો ગોને વેજ. આમ પાત્ર ઉઘાટન ની અંદર વેજીિટેબલ હોય. ચાઇનીઝ ના રોલ, એ અંદર નાખ ર ખવા પીવાનું જોેું
હા હા. હા હા જોયું જોયું જોયું આમ ગા ગાઢો એવું શું કોઈ ચટ ચટણી જેવું લાગે આપણને.
હા બસું હા હા.
હમ.
પછી આજ બધું અને પછી સ્ટાર્ટરમાં તો પીઝા હતા પછી હાંડવો તો પ હાંડવો કેવ ક થોડો ન બ આમ બોલી ગળ બહુ હતો.
પેલો એ હશે પેન જેવો હડો હોય ને એ લોકો પેલા એમાં બનાવ્યા મતલબ, હું એક મેરેજમાં ગયો હતો ને તો એમાં લોન ઢોસાનું એવ હોય ને પેલું. બ્લેક કલર ના પથ્થર પર બનાવવા ઢોંસો, તો એની પર એ લોકો ઢાંકીને એ રીતે બનાવે. હા થોડોમ કરછો એવું થોડું લાગે આપણને આમ.
હા પછી પેલું એ હતું. ત મનેનું નામ ન ખબર. બહુ મસ્ત હતો, એ બહ ધી ભીડ પડે એના કકડા જો મેદો હોય અને એની અંદર વેજીિટેબલ હોય પણ એની અંદર કઈક ટીકી ટાઈપ હોય.
વેજીિટેબલ, ટિક્કી ખબર ન કબાબ જેવું હશે કદાચ વેજીિટેબલ કબાબ એવું કઈ ક એવું હશે કદાચ.
હા ફલાફલ એક વાર સર્ચ કરીને જોજાય સ્ લાગે, એ ફલ ખાધું પછી બરાબરા, બધું છ સ્ટાર્ટર હતા અને નુડલ્સ હતા. નૂડલ્સ બે પ્રકારના હતા અને પાસ્ હતા પણટું હતું. પછી ડાયરેક્ટ શ્રીવા ક કરું તો ગ કર એ લોકો મેન કોર્માં છે ને એ લોકો હવે ત્યાં સ્વીટ નું રાખ્યું, વચ્ચે સ્વીટનું અલગ જ કાઉન્ટર રાખ્યું હતું. એમાં છે ને જેવું હોય પણ એકચુલી મેદાન હોય એવું સોફ્ટવેર વચ્ચે ક્રીમ હોય. એવું એનું નામ મને ખબર. પછી કુલ્લણમાં હોય ને કુલ્લણ. રાબડી અ આપડી ગરમ ગરમ.
હમ.
નીચે વાાવણી અને ઉપર કઈ રબડી નાખીને આલાય જોડે
કુલરમાં તો અત્યારે પેલું મેગી ને પીઝા ન બધું બનાવીને આપે. પચન નહી કુલ્લડમાં તો.
હમ પણ આ સ્વીટ હલગો એનું બ કર્યું ત
હમ.
અને સા તમે તને રોટીલી ચપાટી બહુ બાબ બ જ પબ્લિક એલું બધું ના હ મે તો પછી બધું હા. પેલા રમ તોયાર મજા ના એમ ફલાફલ એક સારું હતું એમ જ બહુ ભીડ હતી. અને પીઝા. હા પણ આમ ગયેલા થોડા મીઠું જ હતું.
લગ્નમાં એવું જ થાય મતલબ આપણને ભાવક ના ભાવે ચાખવામાં જ આપણું પેટ ભરાઈ જાય થોડું. પેટ ભૂલ થઈ જાય ચાખવામાં જ કેમ કે વસ્તુ જ એટલી બધી હોય એટલે પછી, હા. અને એમાં પણ થાકેલા એવું હોય ને આમ ડાન્સ કરીને એવું તો મતલબ ખાવાનું થોડું ઓછો ભ્યો પછી હમ.
આવ બધું પછી આયા ઘરે.
આઈસ્ક્રીમ એવ હતું કસુ?
હા સાર જો યાદ આઈક્રીમ હતો હ આઈસક્રીમ વિથ બ્રાઉની. એમાં સીલપ નાખે ચોકલેટ, બાજુમાં પાન હતું બે હતું પાન હતું. હા. પાન બી હતું પાનમાં ચાર ફ્લેવર.
હા. હા શું બધું હતું એમ ને તો તો.
આવું. બહુ જ ખતરનાક પણ. પછી સિંગોડાનું પાન હતું સિંગોડાનું પાન.
હતા રેગ્યુલર હતું, અને પંજાબી
હમ, બરાબર બરાબર બરાબર.
હારું બ
હમ.
બન આવેર હ.
હા હા સારું સારું હા હા.